ઓ હલ્લો.
હલ્લો મજા છે.
ફોન એ કર્યા બેસને જાઓ. શું હાલે છે અત્યારે તો લગ્ન વાળું છે ક્યાં જવાનું છે લગ્નમાં,
લગ્ન તો એક પછી એક ચાલુ જ હોય છે. આપણા ભારતમાં વસ્તી એ, એટલી છે એટલે દર વર્ષે એટલા લગ્ન થઈ જાય.
હા એ તો, ઓમ શું કેવાય લબેદમાં જાવાની મજા આવે ના ગમે જ નહી જાઉં,
ના મને લગ્ન માં જવું જરાય ના ગમે,
બઉ લગ્નમાં જવાનું આમ કંકોત્રી આવે ને એટલે મને એમ થાય કે, આપડા સગા જોવા જોઈએ ઘર ના લગ્ન હોય ને એટલે તો મને એટલી મજા આવે ને,
હમ્મ.
તમને કેમ ના ગમે લગ્નમાં જઉ,
લગ્ન મને વાતચીત નો શોખ ઓછો છે એટલે છે ને, લગ્નમાં જાઉ ઓછું ગમે.
હા બધા બોલાવે તો આપડે જવાબ ને આપવો પડે ને એવું એમ.
હા ઓલો કેને કે અંતરમુખી સ્વભાવ. મારો એવો સ્વભાવ છે. બહિર્મુખી સ્વભાવ હોય એ અને લગ્નમાં જાવું વધારે ગમે લગ્નમાં, નહી એને બધી વસ્તુમાં, બધો શોખ ફરવા કરવાનો ને અંતરમુખી લોકો હોય એને એમ થાય. આપણે એકલા બેઠા રહીએ.
હ એમ અમુક હોય એવું એમ સ્વભાવ એવો થતો હોય છે ને અમુક, કે ન ગમે એમ ભીડ વાળી જગ્યા ને એવું ના ગમે. એવું બધું ભીડભાડમા ના જાય.
હા પણ હવે આપણે સો આપણેે સામાજિક, પ્રાણી રહિયા એટલે લગ્ન છે એ બી ગમે સોશિયલ ગમે, ત સામાજિક ગમે એ વસ્તુ થાય એટલે આપડણે, ભલે આપણો સ્વભાવ ભલે ગમે હોય આપણે ફરજિયાત જવું જ પડે.
જવું પડે અને બોલવું પણ પડે એમ ન ગમતું હોય તો એમ પરાણે આપડે. વાતચીત કરવી પડે નકર બધા એમ કે કે આને, પાવર છે ને આમ આ ઘમંડી છેને એવું બધું છે એટલે એ આપડે કરવું જરૂરી છે.
હા મને તો બધા કેતા જ હશે કે આ ઘમંડી છે પણ જેને ખબર હોય, કે ઓછું બોલે છે સ્વભાવ નહી,
અમુક સ્વભાવ હોય કે અમુક ના ગમતું હોય તો ન ગમતું હોય એ તો માણસ નું, શું કહેવાય અંદર ની વાત છે ને તો, અ પોતાની પર્સનલ વસ્તુ છે કે ભાઈ ગમે છે તો બોલવાનું નહી ગમે તો નહી બોલવાનું. એ રીતેનું હોઈ ને.
હા.
શું તમારા મત મુજબ લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ.
હા લગ્ન તો કરવા જોઈએ અત્યારના, જમાનામાં છૂટાંછેડાનું પ્રમાણ વધી ગયું છે.
હમ
તો છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે એમાં જે, આપડા છોકરાને છોકરી છે એની સહનશીલતા ઓછી થઈ ગઈ છે.
અ ચિંતા ઓછી થઈ જાય છે. અને બીજી વસ્તુ છે કે આજ સંયુક્ત કુટુંબમાં રએ છે ને ભેગા જે એના લીધે છે ને અત્યારે, વધારે પ્રોબ્લેમ થાય છે કે બધાને, પોતાની સ્પેસ જોતી હોય છે જગ્યા જોતી હોય છે પણ આ લોકો જે, પેલાના જમાનામાં શું હતું કે સ્ત્રીઓ સહન કરી જતી કે ભાઈ નો સ્પેસ મળે તો હાલ અત્યારે, સ્ત્રીને શું જોઈ છે જે પુરુષ માટે હું, લગ્ન કરીને આયવી છું એજ મારું નક્કી કે એજ એજ મને ટાઈમ નથી આપતો કે એક્ષ વાય ઝેડ કે આખો દિવસ નવરી નથી થાતી કે પોતે એને ટાઈમ નથી આપી શકતી એટલે એ બાજુ ન વઢે. ઈ કા બાકી હું મારા મારા પોતાના મત મુજબ કઉને તો એમ થાય કે તમારામાં આમ સહન કરવાની એવી તેવડ ન હોય ને તો પછી લગન કરાય જ નઈ અને હું તો એમ કઉ કે કરવાની કદાચ સહન કરવાની ટેવો હોય ને તો લગ્ન તો કરાય મારું તો એવું. કેવાનું છે કંટાળી જાય આપણેે. અમુક અમુક વસ્તુ આપણા ઉપર જે વીતી હોય એના ઉપરથી આપણે કેતા હોય અમુક વ એમ સમાજમાં અમુક દાખલાઓ એના ઉપરથી આપણે કહેતા હોય કે ના કરીએ એમ. પણ બધાયનુ આમ અલગ-અલગ છે ને કે તમે એમ કયો છો કે હ આમ અંતરમુખી તમે છો એટલે એ તમારો વિચાર છે ને તમે એમ કયો છો કે લગન કરવા જોઈએ એ તમારો વિચાર છે મારું મા મારું વિચારવાનું અલગ હોય એટલે હું મારી રીતે વાત કરતી હોય બધા લોકોનું અલગ-અલગ હોય ને.
હા હા.
જાવું ગમે મને લગન સલાહ બધાયને ઈ જ આપીશ કે ના કરાય.
અચ્છ
તમે કયો કંઈક બીજું લગન વિશે કઈ વાત કરો. ત્યારે જે જે પ્રમાણે સ્થિતિ છે ભારતમાં અને બધે બાર ફોરેનમાં તો કાય છે ને એટલું બધું ચલણ. એ લોકો એમને છોકરાઓને કરી લેતાં હોય છે લગન વગન પણ એક રીતે એમ છે કે ના છોકરા જો તમે કરો તો એના માટે લગન કરવા જરૂરી છે કે તમે છોકરાઓ તમારે થઈ ગયા છે તો તમારે કરી લેવા જોઈએ જે બાર ચી ગેસ્ટમા છે. એવું ન થાવું જોઈએ કેમકે છોકરાનું ફ્યુચર બરબાદ થાય છે એનાથી કે મા બાપ ક્યારેક ભેગા ક્યારેક મો ક્યારેક ભેગા ક્યારેક મોટા એને ખબર જ નથી અને છોકરાઓનું પાછળ શું એમ. એ મિલકતમાં એ ક્યાય એને ભાગ નથી મળવાનો જો લગન એને મા હારે એના બાપના નથી થયાં તો.
હા એટલે જ કહીએ છે ને કે લગન જરૂરી છે. તમે લિવિનમાં રેતા હોય તો એનો કોઈ આધાર નથી તમાર. તમારા છોકરા અવે થઈ ગયા તમે અવે સાઈઠ વર્ષે છૂટા થઈ ગયા. તો પછી છોકરાનું શું?
હા અને મા જો કમાતી ન હોય લીવિંગમાં એમને એમ રેતી હોય તો એ તો ઓના ઉપર જ આધાર રાખ દેતી હોય ને ઓલો કહી દીએ કે ભાઈ અવે આપડે છુટા. તો એ જે માં છે એ પછી ક્યાં જાશે છોકરાને લઈને? કે એની પાસે શું આધાર છે કમાવાનો, એની તો જિંદગી બરબાદ થાવાની જ. એટલે અને બીજા નંબર મા બાપને શાંતિ હોય કે ના ભાઈ અમારી છોકરી કે છોકરો છે એ સુખી છે લગ્ન કરીને એનું ધ્યાન રાખવાવાળું કોક છે એને તસ્સલી હોય કે ના અમારા ગયા પછી એનું કોક એટલે ઈ રીતે જોવા જાઈએ તો પાછું એમે થાય કે કરવા જોઈએ અમુક આમ હકીકતમાં આપડે આપણી જાતને મૂકીએન તો અત્યારે એમ થાય કે ભાઈ ત્યારે ન કર્યા હોત. સારું હોત એમ.
હા એટલે આપડી ઉમર જઈએ. નાનકડી હોય તો અહીંયા આપણને એમ થાય કે ના કરવા જોઈએ પછી એક ઉંમર થઈ જાય તો અહીંયા આપણને એમ થાય કે મા બાપ અ કેટલા વર્ષ અને એના પછી આપણું કોણ હ.
એટલે વ્યક્તિને વ્યક્તિની જરૂર તો પડે જ એટલે એક રીતે જોવા જાઈએ તો સાઈઠ ટકા એમ છે કે કરવા જોઈએ ચાલીસ ટકા એમ છે કે ના કરવા જોઈએ.
હા.
એટલે લગ્નમાં સારી વસ્તુ યે છે અને ખરાબ વસ્તુ યે છે. લગ્ન કરવા હોય તો તમને એમાં સારી વસ્તુ એય મળે. અને ખરાબ વસ્તુ નોય અનુભવ થાય. તો તમે લગ્ન ના કર્યા હોય. તોય તમારા મા બાપા હારે તમારા ઝઘડા થાતા હોય તમારા ભાઈ બેન હાતે ઝઘડા થતા હોય.
સામે વાળા પાત્ર ઉપર છે એમ કે પાત્ર તમને કેવું મળ્યું.
હ હા. જો સારું મળી ગયું તો આપણને એમ થાય કે સારું થયું આપણા લગ્ન થયા તો. અને સારું ના મળ્યું તો આપણને એમ થાય કે આના કરતા ના કર્યા હોત.
હા અને પછી છોકરા ઉપર અસર થાય એ બધી
અમુક આપડે કઈએ તો છું. છોકરીઓને મારપીટ થાય છે લગ્ન પછી. એવી બધી વસ્તુ થતી હોય તો અહીંયા આપણને એમ થાય કે ના લગ્ન ના કરવા જોઈએ.
તો મારી નાખે છે બિચારીઓને આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરી દેએ છે.
હા લગન ટાઈમે જે દહેજ નું હોય છે એના હિસાબે તેરવો થઈ ગયો. એટલે છોકરીઓને લગ્નમાં છોકરીઓને સહન વધારે કરવાનું આવે. છોકરાઓને કાઈ ફેર નથી પડતો એને તો થયું તોત એના માટે તો સારામાં સારું કે ઘરમાં કામ વાળી આવી ગઈ. અહિયાં આપડે આપણા સમાજમાં તો અત્યારે એવું છે. કે કામ નથી થતું તો કે લગ્ન કરી નાખો ઘરમાં આવે એ કામ વારી આવી જાય એ હિસાબે તમે લગન કરતા હોય તો એ ખોટી વસ્તુ છે.
અત્યારે ઘણું ખરું બધા ના વિચારસરણી ભાઈ આવી જશે એટલે આખી જવાબદારી એને ોપી દયો અને પ્લસ માં એને તમે પોકેટ બનાવીને રાખો રમક તમારું કે ભાઈ આ ઓઢવાનું એટલે ઓઢવાનું જ આમ બેસવાનું એટલે આમ જ બેસવાનું આ પહેરવાનું એટલે આ જ પહેરવાનું
હા અત્યારે એ વધી ગયું છે હમ
હા તો વગર પગારે એ તમારા છોકરાઓને મોટા કરે છે તમારા ઘરનાઓને સાજવે છે છેલ્લે શું મળે છેલ્લે જસ કોઈ આપતું નથી છોકરીને
હા હા એવી બધી વસ્તુ થતી હોય એટલે જ એમ થાય કે લગ્ન ના કરવા જોઈએ પણ આપડો સમાજ છે એજી પછાત માં આવી ગયું છે બાકી અમુક સમાજ એવા આગળ વધી ગયા છે. કે એમાં તમે લગ્ન ને જુઓ તો તમારા છોકરો અને છોકરી બે સરખી રીતે હોય છે.
હા અને બહ ને પોતાની દીકરી ની રીતે રાખ
હા
છોકરાને કેશે ભાઈ તારો વાક છે કદાચ વઉ નો વાક હશે ને કોઈ અને વહઉને માન આપે છે તમે એવું રીતે ક છે અ આપડે શું છે કે ભાઈ હોહવ ને બધા ને સારી રીતે રાખવાનું હોવ ને પછી બધા જેમ આવે બોલી તું તો આવી કે તું આાવા ઘરની છે તારું બાપ આવું કે મા બાપ સુધી એ લોકો કેતા હોયને બઉ પછી જયારે બોલે છે ત્યારે એ લોકોને એમ થાય છે ભાઈ આ કેમ બોલ એમ એ છૂટ નથી ટૂંકમાં એમ છૂટ થી નથી રેવા દેતા
હા હા
તમારે જવાનું તો છે હમણાં એક લગ્નમાં એટલે એમ થાય કે જાઈએ ત્યારે મજા આવે, ને પછી જયારે લગ્ન થાતા હોય, મુમેન્ટ આવે જયારે કે એક બીજા ના થઇ ગયા ઓલા ત્યારે એમ આવે કે બિચારવને સારું હાલત તો સારું નકર પછી આપણા અંદર થી તો દાંત જ આવવાના સે. શું થાવાનું છે આપણે તો ખબર જ છે. આપડે કરેલા હોય લગ્ન કે ભાઈ હાલો કુરબાન થઇ ગયા, એટલે ઈ રીતની બધી વાત છે. સારું હાલે તો સારું, બાકી તો બિચારીઓના નસીબ, પણ એવું નથી છોકરીયું છોકરાવ એ અમુક દુઃખી હોય છે પોતાની વાઈફ થી એમ. અમુક આમ મારી નાખતી હોય હે, અમુક દબાવતી હોય છે એટલે એમ બેય-બેય બાજુ જોવાનું છે, પાત્ર સારું હોય ને તો વાંધો ન આવે, બાકી તો કાંઈ નથ
હા. અત્યારે છોક આપડે એમ કહીયે કે છોકરીઓને સહન કરવાનું એવું નથી રહ્યું છોકરાઓને સહન કરવાનું આવી ગયું છે, અમુક છોકરીઓ એવી હોય તો તમે આમ સાસુ-સસરા ને છે, ઘર વાળા ને છે, એવી દબાવે એવી દબાવે તો બિચારા કઈ બોલી જ ના શકે, અને ઈ કયે એમ જ થાવું જોઈ, ના થાય તો-તો કે હું કેસ કરી નાખીશ. એટલે હજી સારા વ્યક્તિ હોય જે સમાજમાં જે હાલતા ચાલતા માણસો હોય એની ઉપર કેસ ના થાય તો એ લોક કો ને આઘાત લાગે, કે આપણે કાંઈ કયરું નથી, સારી રીતે રાખતા તા તોય આપડી માથા આવ-આવું કયરું તો એ લોક કોને તો મરવા જેવું થઇ જાય, એટલે છોકરીયું અત્યારની ખતરનાક થઇ ગયું છે.
હા. બહુ બધું
એટલે અત્યારે માનસિકતા છે ઈ છોકરો હોય કે છોકરી એની બહુ વધી ગઈ છે. કે મારે આ જોઈએ એટલે જોઈએ જ. લગ્ન માં તમારે સહનશીલતા હોવી જોઈએ.
હા.
અને સહનશીલતા અત્યારે નથી એટલે આપડે છૂટાછેડાનું પ્રમાણ વયધું છે.
હા બરાબર. કરું ચાલો મને બોલાવે સે, રાખું હવે પછી કરું.
હા, હા ભલે.